હાલો
હા હલો
હાલો
હાલો.
હા મિત્ર. તમારી પાસે મારો અવાજ આવી રહ્યો છે?
હા આવી રહ્યો છે મિત્ર.
હા
હુ હવે તમે ફ્રી છો.
હા હું હવે ફ્રી જ છુ.
હા તો હુ હવે હુ પણ ફ્રી જ છુ, તો હુ વિચારતો હતો કે કોલેજ હવે કોલેજમાંથી અમુક વિદ્યાર્થી મિત્ર આવતા હતા તો હુ મારા કોલેજના દિવસો મને યાદ આવી ગ્યા તો હુ. એ કહેવા માગુ કે આપણે કોલેજની આદો પર થોડી ઘણી ચર્ચા કરીએ
હા, કઈ વાત નહી આપણે કોલજની યાદો પર ચર્ચા કરીએ.
હા કોલેજ ના એક દિવસો મને હજુ પણ યાદ આવે છ છે. જીવનમાં કંઈક એવો સમય હતો, કે જેમાં આપણે માત્ર નાથને આવતા હતા પણ ઇંગી સાથે સાથે સાચા મિત્રો અને જીવન જીવવા અને સ તેમજ આજીવન યાદ રખ જાય તેવા મિત્રો મિત્રો મળેલ હતા અને આ આજે કોલેજની વાત કરીએ તો કોલેજમાં આપણે આખું વરસ આમ જો એ તો મોજ મસ્તીથી જ કરીએ પણ જયારે પરીક્ષા આવીએ ત્યારે કંઇ ચિંતિત થાય અને પરીક્ષા ના આગલા દિવસે વાચવાની તેવ પાડતા આમ જો તો અમે અમારી યાદો એમ હતી કે કોલેજ લેક્ચર્સ દરમિયાન લાસ્ટ મેચમાં બેસવુ પર બેસવુ અને મોટે મોટે બૂમો પાડવી તેમજ મસ્તી મજાક કરવી એ અમારી હતી અને પહેલા પીયડ માડ માડ પહોચવું તથા પ્રોફેસર ક્લાસ આવે તે પહેલા પાસળના દરવાજા થી ગાયબ. થવાનું અમારી એક આદત હતી. ખાસ કરીને તો કીધું એ પેલા બેન્ચ પર ક્લાસમેન્ટ હતી.
છેલી બેન્ચ એટલે પંચાયત અને છોટી રહે છોટી રીતે ખાવા મજા એ તા અલગ જ હતી અને પ્રોફસરની નજર બચાવીને ફોન વાપ પરવું હેર વટર જેવું હતુ. અને એમ તરીકે જોઈએ તો મિત્ર ફ મિત્રો માટે ખોટી હાજરી પૂરતી વખતે જે ધબકારા વધી જાય ત કઈક અલગ જ ફીલ થતુ. એમજ અ કોલેજ આખું જીવન કાળ એમ આ વખતે એમને ખાસ કરીને તો કોલેજ નાદ એટલે અરધુ થર એવું માનવુ મારુ તો કોલેજ માત્ર ખાવાની જગ્યા સુખ દુખ વેચ વહેચવા અને આયોજનો કરવાનું કેન્દ્ર એમ મારુત કહેવા જણાય મિત્ર એક ચા ના કપમાં અને ખીસ્સા ખાલી હોવા છતાં આજે પાર્ટી તારા તરફથી કહીને મિત્રો ને લૂંટવાની મજા જ કઈક અલગ હતી. બીજી તરફ જોઈએ ત સમોસા પફ અને ચા પ સાચે દેશ દુનિયાની ગાંધી અને અલગ ચર્ચાઓ પણ કલાકો સુધી ચાલતી હતી. શું મિત્રો તમારે પણ આવી કોઈ ચર્ચા. તેમજ કોલેજથી આવે તો થયું હોય તો અમને પણ જણાવો.
કોલેજ જીવન દરેક વિદ્યાર્થીના જીવનમાં સૌથી સુંદર અને યાદગાર સમયગાળો ગણાય છે. આ સમયગાળામાં વિદ્યાર્થી માત્ર શૈક્ષણિક નામે જ પ્રાપ્ત થતું નથી, પરંતુ જીવન જીવવાની કળા રહલી સંબંધોની મહત્તા પણ શીખીએ છીએ. કોલેજમાં આપણે માત્ર વાત કરીએ પણ આપણું જીવન આગળ કઈ રીતે વધારવું અમને ક્યારેક એ બધુ શીખવા મળે છે. કોલેજના પ્રથમ દિવસની ઉત્સુકતા કે પ્રથમ દિવસે શું થશે એના જ વીષે આપણો પ્રથમ દિવસ કોલેજ એની ઉત્સુકતા નવા મિત્રો સાથે થઈ ગઈ મુલાકાત અને નવા વાતાવરણમાં ઢાળવાનો અનુભવ જીવનભર યાદ રહે છે. વર્ગખંડમાં થયેલી ચર્ચાઓ શિક્ષકોનું માર્ગદર્શન અને વિવિધ વિષયોના અધ્યયન વ્યક્તિને વ્યક્તિત્વમાં વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોલેજ જીવનમાં મિત્રતા સૌથી કિંમતી ભેટ માનવામાં આવે છે‌. મિત્રો સાથેની ફેરવેલનો સમય, કેંન્ટીનમાં કરેલી મજાકમસ્તી સાથે મળીને કરેલી તૈયારી પરીક્ષાના દિવસોના અનુભવો આજે પણ સ્મારણમાં તાજા રહે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત સ્પર્ધાઓ પ્રવાસો અને વિવિધ પ્રવૃત્તિઓ જીવન વધુ આનંદમય બનાવે છે. કોલેજની યાદો માત્ર આણદ આનંદ અને મનોરંજન પૂરતી નથી સીમિત નથી. પરંતુ તે જીવનના અનેક પાઠ પણ શકે છે. સમયનું મહત્વ ટીમવર્ક, નેતૃત્વ અને આત્મવિશ્વાસ જેવી ગુણવત્તાઓનો વિકાસ કોલેજ જીવન દરમિયાન થાય છે. આમ કોલેજની યાદો જીવનની અમૂલ્ય સંપત્તિ છે. સમય પસાર થઈ જાય છે પરંતુ કોલેજમાં વિતાવેલા સુંદર પળો મિત્રો અને શિક્ષકો સાથેના સંબંધો હંમેશા હૃદયમાં જીવંત રહે છે. અને જીવન પર ખુશીની અનુભૂતિ કરાવે છે. કોલેજમાં આપણે કઈ રીતે ક્લાસમાં જતાં અને ક્લાસમાં ખાસ કરીને બંક મારતા. એ બધી યાદો આપણા માટે ખૂબ યાદગાર રહી જાય છે કારણ કે, એ દિવસો જ કાંઈ અલગ હતા. એમ કે જ્યારે મન થાય ત્યારે ક્લાસમાંથી બંક મારીને બહાર આવી જેવું કે નાસ્તો કરવા જવુ કે કંઈ ફરવા જવું એ મજા કંઈ અલગ હતી. કોલેજમાં અભ્યાસ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત સ્પર્ધાઓ, સેમિનારો, વર્કશોપો અને શૈક્ષણિક ભાગ લેવાની તક મળે છે. આ પ્રવૃત્તિમાં તક આપણે જો ભાગ એતો આપણી આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસ લે.
કૌશલ્યમાં ખૂબ વધારો થાય છે આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીનું નેતૃત્વ સમાન કૌશલ્ય અને આત્મવિશ્વાસ કિંમતની ભાવના એક હશે. તેમજ કેન્ટીનમાં સાથે વિતેવેલા સમય જન્મદિવસની ઉજવણીઓ નીક વાર્ષિક ઉત્સવ અને વિદાય સભારંભ જેવી ક્ષણો જીવનભર યાદ રહે છે. પરીક્ષાઓની તૈયારી દરમિયાન સાથે અભ્યાસ કરવો એકબીજાને મદદ કરવી અને સફળતાની ખુશી વહેંચવી. એ કોલેજ જીવન ના અમૂલ્ય અનુભવો છે.
હા
કોલેજ ના શિક્ષકો વિદ્યાર્થીઓને પણ માત્ર પાઠ્યપુસ્તકને જ જ્ઞાન આપતું નથી પરંતુ જીવનમાં સફળતા મેળવવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પણ આપે છે. તેના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં સકારાત્મક વિષ ચારો અને જાનદારીની ભાવના વિકસિત છીએ. કોલેજ જીવન આપણને સમયને મહત્ત્વ સમજાવે છે. સ્વતંત્ર રી રી રીતે નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવે છે. અને ભવિષ્ય માટે તૈયાર કરેલ છે. અહીંયા મળેલા મિત્રો શિક્ષકો અને અનુભવો જીવનની સૌથી સુંદર રહે. યાદોમાં સ્થાન પામે છે આમ કોલેજની યાદો જીવનની અમૂલ્ય મૂડી છે. વર્ષો વીતી જાય છતાં કોલેજ ના દિવસો મીઠી સ્મતિયો હમેશા મનમાં રાજી રહે છી. અને જીવનમાં આનંદ પ્રેરણા નો સ્ત્રોત બને છે. મારા અનુભવો પણ મને ખુબ યાદ આવે છે શું તમને પણ તમારા કોલેજ ના દિવસે યાદ આવે છે મિત્રા
હા મિત્રો તમે જણાવ્યું એમાં હતું કે હું પણ જયારે કોલેજમાં હતો ત્યારે હું પેલા પેલા ખુબ જ ડરતો હતો અને. પેલા ના દિવસોમાં હું ખુબ જ શાંત અને ચૂપ ચાપ રેહતો હતો. પણ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ હું મિત્રો થોડા થોડા બનાવતા ગયો પેલો મારો એક મિત્ર હતો પણ ધીમે ધીમે બે અને ચાર એમ પણ ધીમે ધીમે આખી ગેંગ બની ગઈ અને પેલા પેલા આમ કોલેજ ના. દિવસોમાં જણવામાં આવતું હતું આપણી કોલેજમાં ઘણા બધા ફંક્શન અને આ બધા થતા હોય છે તો દરેક વિદ્યાર્થીઓ પાર્ટિસપેટ થુંવુ એમ જણાવ તું.
હ હદ
પરંતુ. પરંતુ હું. પાર્ટિસિપેટ ના માટે ખુબ જ. ગંભીરતા થતો હતો પણ તે ધીમે ધીમે માર્ને મારા મિત્રો એ શસ્ત્ર કરાવ તો જેથી હું પણ હમ હમણાં ફક્સનમા પારિસપેટ થવા લાગતો અને હું પણ હવે સર્ટિફિકેટ ઘણા બધા મેડવી રહેલો છું. તુ મારુ. કોલેજ દરમિયાન મે મિત્રો સા એ ઘણો બધો સાથ આપ્યો તેથી કોલેજ દરમિયાન એ આપણને માત્ર ડિગ્રી નથી આપતુ અને ઘણા બધું જીવનમાં સીતલ નુ. એ બધું મળતું હોય છે પણ જણાય છે તેમજ આપણે જોય તો જીવન માં શુંખાડે છે કે આપણે જીવનમાં કેવું જીવી શકશું અને આપણે જો જીવનમાં કશું નહીં કરીશું તો આપણે એમ જ રથડપટી કરવામાં જ રેય જશું અને
કશું કામના રઈશું નઈ કેમ બધાયને આપને જીવન જીવાના જણાય તો મને લાગે અને આમ જોઈ તો કોલેજ લાઇફ એ ચોપડી ના પાના જેવી નથી હોતી જે પુર પૂરી થતી તઅત બન થઈ જાય. એમ તો દિવાર પર લાગેલા એવા ફોટા જેવી જ છે જેને જોઈને હંમેશા ચેરા પર સ્મિત આવી જાય છે. અ આમ મારું કેવું છે તો મિત્ર તમે અને બોલે યાદો પર થોળી ઘણી ચર્ચા કરી એનો બઉ આભાર.
તમારો પણ ખૂબ ખૂબ આભાર.